હ
હા પ્રિયા રાણા
હા હા બોલો શાંતિ
શું ચાલે કોઈ જમી લીધું.
હા જામી લીધું તમે જમ્યા
હો જમી લીધું તમે શું જમ્યા
હું જમી તો રીંગણનું શાક રોટલી ને ભાત
હમ અમે જમ્યા ચીઝ પાલક પુલાવ ને ને પનીર ને શાક ને રોટી
હા બોલો બોલો બીજું શું કે
બસ જો શું કરે ઘરે બધા મજામાં
હા મજામાં બધા તમારા ઘરે બધા મજા મા
હોઉ બધા મજામાં છે કઈ કેમનું હવે કઈ ફરવા ભરવા જવાનો પ્લાન છે તમારો
વિચારી છે કે ગોવા જઈએ એમ
ગોવા એમ કેટલા દિવસ માટે
ચાર દિવસ માટે
તો ચાલ આપણે બધા જોડે જઈએ એવું હોય તો
હા તો ચલો
ત્યાં ફરવાનું કઈ કોઈ જગ્યા તમે જોયેલી હોય કે વિચારેલું હોય કઈ રીતે પ્લાનિંગ કરવાનુ
ગોવામાં તો બધું બહુ મેં સર્ચ કરેલું છે બધું યુટ્યુબ પર ને રિસર્ચ કરીને જવાનું ને આપણે તો કઈ કઈ ફરવા જવું
હા એ તો છે જ ને
હા એટલે રિસર્ચ કરીને જ જવું પડે એ તો કરવાવા માટે
હમ
બોલોલો
રિસર્ચ કરીને પણ ત્યાં ફરવાના પ્લેસ કેટલા છે ત્યાં
ત્યાં તો ઘણા બધા પ્લેસ છે ફરવાના જો એક તો પેલા તો આપડે કહીએ એટલે આપણેે અહીથી હોટલ બુક કરાઈને જ છીએ ગોવા માટે તો
હા
તો અહીંથી આપણેે ઓનલાઈન બુકિંગ કરાવી દઈએ તો થઈ જઈને આપડ તો સવા અહીંથી ટ્રેન છે આપ આપડ બા આપડે જેઈ આપડણે જવાનું અમદાવાદ થી ટ્રેન છે તો અમદાવાદ થી આપડું ટ્રેનમાં બેસી જઈએ તો આપણને સી તું તારે એ લોકો ગોવા ત્યાંથી ત્યાંથી છે ને ગવર્મેન્ટ ટેક્સી હોય છે ગવર્મેન્ટ ગવર્મેન્ટ વાળા જ પૈસા લે ટેક્સી ના અને એ આપણને ત્યાં ટેક્સી આપે એ ટેક્સી માં આપડ બેસીને જવાનું ત્યાં બેસીને જઈએ ને એટલે આપણને કેવું કે એકદમ રીઝનેબલ વાળું પેલું તર પેલા ક ગોવાથી આવવાનું દસ પંદર કિલોમીટર ને બધ બુ ભાું લે હજાર રૂપ પંદરસો રૂપિયા બેાય છે. એટલે ગવર્મેન્ટ પોતાનું જ કરી દીધું એટલે ગવર્મેન્ટ વાળા તો એ ટિકિટ આપે આપણને બેસી જવાનું એમાં એને કઈક ત્રનસો ચારસો રૂપિયા જેવું લે
હા.
સસ્તું પડે પછી આપડે તઈ જઈએ હોટલ પર પ હોટલ થી આપડે કેબ બુક કરાવી લેવાની તથી કેબ બુક કરાવાઈ લઈએ. એટલે આમ છે બહ ઘણી બધી સારી જગ્યા છે ફરવાની ત્યાં
હમ. સારું તો જોઈએ આપડે જઈ શું ચલો ને
તમે એક એવાર ગયા છો પેલા ગોવા
નથી ગયા એટલે તો વિચારીએે છે જવાનું
શ ભોને એવું હતું તમે ગોવા ગયેલા છો બોલો.
અચ્છા અમે નથી ગયા એટલે તો તમને પૂછ્યું કે તમે કઈ પ્લાનિંગ વિચારેલો હોય.
ત્યાં આગડ કેવું છે કે ત્યાં પછી છે ને આપડે એક મસ્ત ડિયર જિંદગી કરીને પિક્ચર હતું ખબર છે. આલિયાપટને શહરૂખ ત્યાં આગળ ડિયર સિંદગી નું છે ને ત્યાં આગળ આખી ત્યાં પી જો શૂટિંગની સોંગ છે ને એ ત્યાં અગાડે તંયાર ગોવામાં એનું પ્લેસ છે જ્યાં આગળ શૂટિંગ થયેલું આજુબાુ ખબર લાંબી નરિયલી જેવા ઝડ છે બધા
હા હા હા બસ મને ત્યાં જવું છે ત્યાં જઈને ફોટા પડાવવા અને બધું કરું વિડીિયો બનાવા છે રીલ્સ
હા ત્યાં હા બસ એ ત્યાં આગળ ઘણા બધા તય ગડી એલું છે. પછી ત્યાં અગર રાત્રે તો છે ને કસીનો જઓ ને કસીનો કસીનો.
હા.
બસ ત્યાંગ રાત્રે કેવું આમ દરિયા ઓ દરિયામાંમ તમને લઈ જાય આકાશી આખું મોટું જહાજ હોય. આપડ કશ એમાં કશિનો હોય બાર્સ હોય બધું મળેલ એ જહાજમાં તમને લઈ જાય અને ત્યાં અંદર પૂલ પાર્ટી હોય પછી બધા રમ કસીનોમાં રમતા હોય. બધું બહુ છે ત્યાં આગળ ઘણું બધું જોવાનું અને એવા એક જ દરિયામાં એવા પચાસ થી સાહીઠ કસિનો થી કસિનોઝ ના જહાજો ફરતા હોય ભાઈ બધા ડાન્સ કરતા હોય પેલા ગીતો ગાતા હોય બહુ બધું છે મસ્ત છે જોવાનું ત્યાંગ
ખૂબડા આવું ને બનાના ધાય ને એ બધું કરવું છે.
હા એ ત્યાં આગળ ટ્રીપ ના છે ને કઈક બારસો પંદરસો રૂપિયા લે છે. ત્યાં આગર તમને લઈ જાય.
કપડા હોય કે પછી એ લોકો ના હોય એમાં
ના ના કપડાં કશું નહિ ખાલી ઉપર તમને ટ્રેકિંગ તમે કપડાં આપણેે એકદમ સિમ્પલ પહેરી જવાનુ પણ આપણને ખાલી લાવ જેકેટ આપે. એ લોકો કે આપડે ડૂબીએે નહી તર્યા રેય તરતા રેય ખબર પડી તમને એ લાઈવ જેકેટ આપે આપને લાઈવ જેકેટ લઈને ફરવા લાઈવ જેકેટ લઈને આપડે બધે આમ અંદર બોટ માં બેસવાનું એ લોકો પણ એક જગ્યા છે ત્યાંથી ખાાસસી બધી દૂર એ જગ્યા એ લઈ જાય અને ત્યાં આગળ બધી આપણને રાઈડસ કરાવે એવું પેલા જો તારો કે બના બનાના રાયડા તો બધાને વારાફરતી વારાફરતી બનાવના રાઈડમાં લઈ જાય બધાને પછી એ ફતે એટલે પછી જે. ક આવે પછી બધાને વારાફરતી વારા ફરતી જેેટ સ્કી માં લઈ જાય. એ પતે પછી આપડે પેલું પેરા સિલિંગ આવે એટલે પેલું ગુબ્બારાવા ખબર છે અધર આપણને ઉડાડે પછીની નીચેમ પછાડે પાણીમાં એ પેરાસિલિંગ આવે પછી આવે આપડે બીજું તો પેલું શું કેહેવાય આપણેે અ સ્કૂબા ડાઈવિંગ એ તો બહુ જ મસ્ત છે.
હા બસ અમારે એજ કરવું છે ખાસ તો એના માટે જ ત્યાં જઈએ છે ગોવા
એ સ્કૂબા ડાઈવિંગ તો બહુ જ મસ્ત મજા આવે એવું છે. સ્કુબા ડાઈવિંગ તમને હ અને સ્કુબા ડાઈવિંગમાં
અને ત્યાં બંજી થાય બંજી જમ્પિંગ થાય છે?
ત્યાં થાાય છે ને બજી જમ્પિંગ હા
હ તો એ હવે એક વાર ટ્રાય કરવો છે.
હા બંજી જમ્પિંગ થાય છે ત્યાં આગળ
હમ્મ હારું ચલો ને જોઈએ હવે તો આપડે
હા હા. અને ત્યાં આગળ કેવું છે કે તમે બંજી જમ્પિંગ તે એ કરવા જવું હોય ને તો ત્યાં આગળ તમારે સાચવું પડે. તમને બી આમ કેવું તમારું બ્લડ પ્રેશર ને બધું ધ્યાન રાખવું પડે કે તમને આમ એવું હોય કે ભાઈ આમ એટેક જલ્દી જાય કે પેલું શું કે ભારે શરીર હોય ને એવું બધું હોય ને તો ના કરાય બંજી જમ્પિંગ
છે એટલે રિપોર્ટો કઈ એવું બધું કઈ કઢાયને જવાનું તો અહિયા
ના રિપોર્ટ એવું કઢાય જ નહી પણ તમારું હેવી વેટ હોય ને તો તમને કરવા જ ના મળડે ત્યાં આગળ એવું છે. અને બીજી વસ્તુ એ કે એના માટે તમારા આમ પેલો અડીખમ સક્ષમ માણસ જોઈએ. કે નીચેમ ડાય મારે ને તો એના બીક ના લાગે એમ કે પેલું એટેક બેટેક નાઈ જાય ને એના માટે ત્રાસ કો ના પડે એમ
આમ
એટલે એ બધું ધ્યાન રાખવું પડે એમ
હા ચલો ને તો આપડે જોઈશું તો અહિયાં જે થતું હશે આપડે કરીશું
પછી છે ને ત્યાં આગળ તમને ખબર છે કે જયારે આપણે એક બહુ પેલા આપડે જયારે ગ્રીક નો એક માણસ હતો વાસ્ કોદ ગામાં કરીને એ જ્યાંથી પહેલી વખત ભારત દેશમાં ઘુસ્યો હતો ને ભારત દેશમાં આયો હતો ને એ જગ્યા પણ ગોવામાં જ આવી છે.
એવું છે
હા વાસ્કો દ ગામાં કરીને ત્યાં ગોવામાં ગામ છે. દરિયાનો બીચ કેવાયને બીચ એવો બીચ છે.
અમને તો બાગા બીચ નુંજ ત્યાં ખબર હતી વધારે તો છે
ઘણા બધા બીચીસ છે ત્યાં આગળ
એ કઈ એવું ખરું કે પ્રાઈવેટ બીચ હોય નાઈટ આઉટ કરે ત્યાં પ્રાાઈવેટ બીચ પર કે ત્યાં ટિકિટ લઈને જવાનું હોય તો જ એન્ટ્રી મળે બીચ પર.
ના એવું તો પ્રાાઈવેટ બીચિસ તો હશે પણ મારા ધ્યાનમાં નથી હશે ખરા એકસો ને દસ ટકા
કરેલું છે ને એમાં એવું બતાયું તું એટલે મેં તમને કીધું
હમ્મ હમ્મ હમ્મ ના એટલે એવું તો હશે ત્યાં આગળ હશે કારણ કે ઘણા બધા કેફેસ ને એવું બધું હોય ને એટલે લોકો પોતાની પર્સનલ આવી જગ્યા બીચસ બનાયલા હોય એ લોકો આમ લાઈઇટિંગ ઉપર સીરીઝો મારેલી હોય ને એવું લાાઈટ
તો આપડે એવી રીતે એક વખત નાઈટ આઉટ કરવા ત્યાં જવાનું ગોવામાં
ચોક્કસ છ
વન ડે ત્યાં પછી વન ડે તમે પેલા કોસિનો જેવી જંચ કહ છો ને એમાં જય
ચોક્કસ ચોક્કસ આપડે જઈશું કશું
ત્યાં આગળ જમવા ફૂડમાં તમને ત્યાં આગળ શું મળે વેજ મળે વધારે
ત્યાં સૌથી વધારે નોનવેજ મળે છે
નહીં યાર એ તો એ કોને ના ફાવે તો અહીંયા વેજ મળી રહે કે પછી આપડે ઘરેથી
વીજ મળી રહે ઘણી બધી ગુજરાતી હોટલો બી છે ઘણી બધી હોટલો છે પણ કેહેવાનું મિનિંગ કે તમને કેવું વેજ જમવાનું ઓછું મળે ત્યાં દસ દુકાનો થી બે દુકાનો વેજ હોય એમાં બી નોન વજ મળતું જ હોય અને આઠ દુકાનો તો ટોટલી નોનવેજ તમારે એડજસ્ટ થવું પડે એના માટે કા તો પછી થી તમારે હોટલ પર જ બુકિંગ કરાવવું પડે હોટલ પર જ તમને જમવાનું સારું એવું મળે
આહા સાર ને અહી તો નોનવેજ જેવું બધું ભેગું હોય એટલે ઉતરે જ નહી
હા બસ એને લીધે જ ઉતરે નહીિ તમને પછી કશું એટલે એ રીતનુંું તમારે એડજસ્ટ સ્ટેબલ થઈને જવું પડે એથી
અચ્છા હા ચલો ને આપણેે જોઈશું પછી ત્યાં કઈ બીજું કઈ ફરવાલગ હા તો અહીંયા આગળ મેં વિડીયોમાં જોયું હતું કે આ વસ્તુ છોકરીઓને કામની છે કે ત્યાં આગળ ખબર છે માથામાં પેલી ન થી ચોટલીયો ગોટ ભૂથિયાલે
હા છે ત્યાં આગળ એ કેવું માથામાં પેલા કલરિંગસ્રીબિન્ કલરિંગ્સ ર્રીબિન્સ જેવું કહેવાય કલર કલરિંગ ર બિનસા આવે
હા ફોટો પડીને વિડીિયોને એવું બધું બનાયલા એક ઇન્સ્ટાગ્રામ પર મેં જોયું હતું કે વિડીિયો કેરી બીન્સ બાંધીને ફોટાને વિડીિયો બનાયલા હતા
હમ હમ બસ એ એવું જ હોય એવું એવું જ એવું જ
બસ એવું હોય છે ને ત્યાં
હા હોય છે ને ત્યાં
આપડે કરાઈશું
ચોક્કસ ચોક્કસ ચોક્કસ સારું તો ચલો જઈશું આપડે બરોબર હવે
ઓકે તો જયારે તમે પ્લાનિંગ કરો ત્યારે મને ફોન કરજો
ચોક્કસ ચોક્કસ સારું સારું હા જેમ જે મળે
ધવાદ